હલો બસ મજામાં. જય શ્રી કૃષ્ણ તમે કેમ છો.
હું પણ મજામાં છું જોને. સવારનુંું વાતાવરણ એકદમ. લીલો નીલો ગગન દેખાય છે કેટલું સરસ દેખાય છે નહી.
આમ કલર આમ જોઈએ તો રંગ કઈ આખું આમ. તેઈને મોસમ નું બદલાઈ ગયું છે. આમ કેટલુંક સરસ લાગે કે વરસાદ પડશે હમણાં જ.
બિલકુલ આપણે કહીએ ને કે રંગ આપણા જીવનનો એક મહત્વનો ભાગ છે રંગોનો અ રંગો વગર પણ આપણું જીવન આમ કહીએ ને તો નિનીરસ જેવું થાય છે નિનીરસ અને. જીવ લાગે છે અને કુદરત પણ આપણને. કેટલા બધા રંગો ન. અ આપણને શીખવાડે છે જો વરસાદ પછી હરિયાલી આવે છે તો હરિયાલી પણ આપણા જીવનમાં પણ હરિયાલી એનો આપણને અ સંદેશ આપે છે. પછી વાદળી રંગ હોય છે એ વિશ્વાસ. અનિશ્થિરતા દેખાવે છે. એવી જ પ્રકારે. હા.
બધા ન આમ રંગોનું અલગ જ અલગ જ મહત્વ હોય છે આમ જોઈએ. જે આમ આપણે એક વાર જોજો કે આમ જે રંગનામ આપણે કપડાં ભી પહેરેને તો આપણું મન બી એવી રીતે જ આમ બદલાય આમ.
બિલકુલ બિલકુલ. જો વાસ્તુના પ્રમાણે પણ રંગોનું અલગ જ મહત્વ છે આપણે સફેદ રંગ હોય છે એ શાંતિનુંું પ્રતિક હોય છે સત્યનુંું પ્રતિક છે. પછી વાસ્તુ. આપણે ઘરમાં પણ જો ગોઠવણી કરીએ કોઈ પણણ પ્રજા. તો આપડણે હળવા રંગોનું જો આપણે ચુનાવ કરીએ તો આપણું આમ શાંતિ અને માનસિકતા એમ એવું જળવાઈ રહે છે તો બધા આમ કલરનો રંગનો બહુ જ વિશેષ મહત્વ છે. અ બધાની ભાવનાનો ભાવનાઓ. અસર પડે છે અને સુંદર અને ઉજળા રંગો હોય છે તો એનાથી આપણો મૂડ પણ સારો રહે છે.
હા એ તો છે. તમને બી રંગોથી લાગે બહુ લગાવ છે. .
હા તમે જેમ કીધું. કે આપણે ગરમીમાં શ્વેત વસ્ત્રો અને એમ ઠંડા કલર પહેરીએ તો એનું પણ. કડા ઉપર અસર પડે છે એ પર્સનાલિટી ડેવલપ. પર પણ રંગોનું મહત્વ હોય છે કે અલગ અલગ જીવતા જ. જેવું એંગરી હોય છે એ લોકોને આમ ડાર્ક કલર વધારે પસંદ હોય છે.
હા એ તો છે. કો અમક રંગબે. કેવું ને આમ આપણા આમ કઈ આપણા પર્સનાલિટી પર આમ ખબર પડે કે આપણું કેવું આમ એ છે આપણે કેવું આમ આપણી પર્સનાલિટી. ડિપેન્ડ આપણને જેવા. કલર ગમે એમ.
બિલકુલ સાચું કહો છો તમે જોઓ એકદમ સ્વીત આપણે ક્યાંક આપણે ક્યાંક જતા હોઈએ ફંક્શનમાં પણ આપણે જોઈશું કે લગ્નને એવું હોય છે ત્યારે આપણે વધારે પડતા ચટક રંગ પહેરવાનું પસંદ કરીએ છે. અને જ્યાં અ કોઈ આમ બીજું. ઓફિશિયલ કોઈ પ્રોગ્રામ હોય ક્યાંક ઓફિસમાં જતા હોઈએ તો ત્યાં આપણે શાંત રંગોનું ચુનાવ કરીએ છે. તો આ એનું. પણ આપ રંગો ન બહુ જ મહત્વ છે.
હમ. તો છે. મ તો આમ કલર વિશે તો બહ આમ મ તો અમારે તો છે ને આમ કિટીમાં બી અમે જોઈ છે ને તો અમારા આમ ડ્રેસ કોડ કલર હો. કે ભાઈ કયો આજે કલર. કયો આમ પહેરવાનો એમ.
બિલકુલ સાચું કહો છો તમે હા જો હ હવે કેવી રીતે આપણે નવરાત્રીની એવું બધી પાર્ટીઓ એવું બધું હોય છે તો તેમાં પણ બધા એક જેવા કલર ચુનાવ કરીને પછી તો એ બધું ટીમનુંું પ્રદર્શન થાય છે કે આ એક ટીમ છે. અ જેવી કે આપડણે. ભારત. દેશ છે તો ભારત દેશની જ પણ જો ક્રિકેટની હોકીની ફૂટબોલની બધી ટીમ છે તો એમનું કેવો અલગ જ કલર. જે એક અલગ જ સિમ્બોલ અ નિર્ધારિત કરે છે. .
હા એ તો હોય કો ન તો કલર જ.
હા અને જો થોડું આમ. અ હું વાસ્તુશાસ્ત્ર વિશે બોલવા જાઉં છું કે વાસ્તુશાસ્ત્ર. પણ રંગોનું ખૂબ. ખબ જ મહત્વ માનવામાં.
એ લોકો લોકો ભી આપણને ક ભાઈ કહ્યું.
હા. આપણે યોગ્ય. રંગ નો ઘરમાં જો. ચુનાવ કરીએ હલો અવાજ આવે છે તમને. હા હા તો યોગ્ય રંગો ન જો આપણે ઘરમાં ચુનાવ કરીએ તો એમાંથી સકારાત્મક ઉર્જા આવે છે શાંતિ અને સુખ સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે અને દરેક રંગની એક અલગ જ વિશેષ અસર છે જેમ કે આપણે. સફેદ રંગ જોઈએ તો શાંતિ અને પવિત્રતા અને સ્વચ્છતાનુંું પ્રતીિક છે આપણે પૂજા ઘરમાં અભ્યાસ ખંડમાં બાળ જ્યાં અભ્યાસ કરતા હોય શયન ખંડમાં એ બધી જગ્યાએ આપણે છે ને સફેદ રંગનોો ચુનાવ કરીએ છ છે.
હા ઈ તો છે.
અને જેવી રીતે હા હવે જેવી રીતે લીલો. . છે હરિયાલી. હા. આમ લીલો રંગ છે ને હરિયાળ નું પ્રતિક છે, તાજગીનું પ્રતિક છે પછી એનાથી પણ આપણને સકારાત્મક વાતાવરણમાં સકારાત્મકતા મળે છે.
હા, રંગોનું ભી અલગ અલગ મહત્વ હોય છે રંગો તો કેવ ને આપણા મનને અને ભાવનાને પણ કેટલું આમ ભાવના પર અસર કરે કે ભાઈ બધા બધા રંગ આમ પોતપોતાનામાં આમ, અલગ અલગ જમ બતાવે કે ભાઈ શું સારું ની મલે આમ.
બિલકુલ, અને જો તમે ગુલાબી રંગ છે ને તો એ છે ને કે સ્ત્રીઓ માટે છોકરીઓ માટે સ્ત્રીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે, એ લોકોને બહ જ ગુલાબી રંગ બધી જ આપણે કપડામાં હોય કોઈ કોઈ રૂમ નું, ડેકોરેશન હોય. કે કોઈ પણ જાતનું પસંદગી માટે તો અ વધારે પડતી સ્ત્રીઓ છે એમને ગુલાબી રંગ બહુ જ પસંદ હોય ભલે, એ મહિલા મોટી મહિલા હોય કે ભલે નાની છોકરી હોય બધાને ગુલાબી રંગ બહુ જ પસંદ હોય છે.
હા. એતો છે હવે રંગોથી બી આમ ખબર પડી જાય ઘણા લોકો તો જોની સ્ટેટ સ આમ છોકરા છોકરી નું બી આમ કેટલું કામ અ કરે કે ભાઈ છોકરો હશે તો સ્કાાય બ્લુ કલર
હા છોકરાઓ માટે બિલકુલ. બિલકુલ છોકરાઓ માટે જોવ તો બ્લુ કલર વધારે વિશેષ મહત્વ ધરાવે છે.
ને એકચુલી હવે તો નાના છોકરાઓને બી આમ કેટલું આમ ખબર પડે. ખલકોને માટે આમ પિક ક્યાવું કઈક લઈ લ નહીં નં એ તો કોણ પહેનેગ તો ગર્લ્સ કા કલર હૈ.
બિલકુલ હા સાચું કરશ. હા છોકરાઓ માટે કોઈ પિંક વસ્તુ લઈ મારે પણ નાનો છોકરો છે ને એને કાં તો ગ્રીન કાં તો બ્લુ આ બે કલર જ એને બહુ પસંદ છે. કારણ કે એને પણ પિંક અને રેડ ને એવો કલર આપ્યો ને તો કે હું ના અને છોકરી થોડી છો. હું છોકરી થોડી છું હું પણ છોકરો છું તો મારે તો આવા કલર એટલે કલર ની પસંદગી પણ આમ બતાવે છે, જેન્ડર આમ જેન્ડર પણ જો નું પણ નિર્ધારિત
હા તો છોકરા છોકરીનેવે ખબર પડે, કે ભાઈ મારે કયો કલર આમ પેહેરવો નહ પહેરવો આમ ટી શર્ટમાં હવે તો એટલું આમ થઇ ગયું છે ને કે ભાઈ બાર આમ છોકરાઓને થોડુંક ભી આમ એ થઇ જાય તો કે ન અમે તો થોડી ના કલર પહેરવાના આમ. એ લોકો ન મન ગમતું એને જે ગમે તેવું જ ક્યારેક આવું બની જાય કે ભ એ કલર નથી અવેલેબલ, તો આપણી તો બરાબર એ લોકો આમ બની જ કરી લઈ આપણને તો.
બિલકુલ, એટલે આવું કહી શકીએ કે બધા આપણે ઘરની અંદર જો વાસ્તુ મુજબ પણ આપણે કલરનો ચુનાવ કરીએ, તો આપણે ખુબ ઘાટ અને અતિશય કાળા રંગોનો ઉપયોગ ઓછો કરીએ છીએ. એમાં પણ આપડે જે. પેજ. ત્વેત રંગ અને જે લાાઈટ કલર હોય છે ને. આછા કલરો એનો ઉપયોગ ચુના વધારે. કરી કે જેનાથી આપણે ઘરમાં સકારાત્મકતા આવે સુ. સુખ સમૃદ્ધિ નો એ સંચાર થાય. અને બધા ઘરના કમ. રસોઈથી લઈને ડ્રેસિંગ રૂમથી લઈને બેડરૂમથી લઈને આપણે જે આપણે ગોઠવણી રૂમ હોય એ બધી જગ્યાના અલગ અલગ કલરનો અલગ અલગ મતલબ હોય છે વાસ્તુમાં પણ.
હા એ તો હ. હા એજ એમ એક વાર. વિચાર કરવા જોઈએ કે ભાઈ રંગ નની હો આપણા જીવનનો હતો આપણું જીવન શું હત મેં તો એમ વિચાર કરું. કેમ કે બધા પોતે. પોતાના જે વસ્તુ આમ કહી ને રંગોની બી એક અલગ જ દુનિયા હોય છે.
હા અને આપડે કેટલા બધા તહેવારો પણ છે જે એમાં રંગોનું. બહુ જ મહત્વ છે જેમ કે આપડણે હોળી લઈ શકીએ છ છેએ નવરાત્રી લઈ શકીએ છ છેએ દિવાળી. દિવાળીમાં પણ આપડણે રંગોલી કરીને. આપડે આપડે જો રંગોલી. કલા છે એમાં પણ કેટલા અલગ અલગ.
હા કેટલું કામ સરસ લાગે કલર બી કેટ. કેટલા સારા સારા નીકળ્યા જય તો જોઈએ તો આમ કેટલુંક આમ આમ અલગ જ ફીલ થાય કે હાથમાં લઈએ કલર તો એ લોકોનું બી આમ અલગ જ આપણને અંદર થી આમ મન આપણું થઈ જાય કે ભાઈ આજુની કલર કેવો આમ. સરસ છે બદામ.
બિલકુલ સાચું કહો છો આપણે અંતમાં આવું કહી શકીએ છીએ કે રંગ એ માત્ર દેખાવ માટે નહીં પરંતુ આપણા જીવનમાં. ખુશી ઉત્સાહ અને. નવીન ઉર્જા ભરે છે. એટલે જીવનમાં દરેક. કોઈ પણ ઉત્સાહ હોય કોઈ પણ એ. મહાત્મ મતલબ કોઈ પણ તરીકેનું એ હોય લગ્ન ગાળો હોય કે પછી દેખો મૃત્યુ હોય છે કોઈની તો ત્યાં પણ આપણે શ્વેત
હસ કરીએ છીએ હા ઈ તો છે બધું લગન વાળું હોય તો ભાઈ લગન વાળું આવે. તો લગનમાંી આવું કરે કે ભાઈ ડ્રેસ કોડ રાખી દે. કે ભાઈ તમારે હ ડીજે પાર્ટી માં આ પેરવાનું. આમ હવે તો એ હલ્દી ના તો ફિક્સ કલર જ થઇ ગયો. યો છે કે ભાઈ આજ કલર.
હવે પેલા હલ્દીમાં વધારે પડતા પીળો હા પીળો રંગ પહેરતા હતા પણ હવે લવડર. કલર ને આમ બોલીવુડ ની પણ અસર પડે છે રંગોનું. જેવી રીતે ચલન હોય. જે-જે વધારે કલર અહ આમ ચાલતો હોય થોડા વ થોડા દિવસો પહેલા બ્લેક બહુ ચાલતો તો, પછી અમ અહ આપડે મરૂન કલર હોય મજ ન્ડા કલર ઈ બહુ ચાલતો તો. પછી બ્લુ કલર નું ટ્રેન્ડ, હા. જેવી રીતે બોલિવુડમાં પણ ફેશન આવે છે, એવી રીતે રંગોનું પણ અલગ-અલગ ફેશન આવે છે.
છે. હા તો. રંગ તો તો એમ કેને આપણા જીવનમાં જે વસ્તુ આમ કે ને બધી વસ્તુ અહેમિયત તો આ રંગો નું બી બહુ અહેમિયત છે ભઈ. એમ ગમે તેમ આપ આપણે નહી પહેરી શક્યે આમ, એ વસ્તુ થઈ ગઈ છે કે ભઈ હવે એ બી આપણા જીવનમાં મહત્વ જ કહેવાય.
બિલકુલ. ચાલો તો પછી ફરી મલીશું અને ફરી તમે પણ સાચવજો.
ચોક્કસ-ચોક્કસ કઈ કઈ નઈ હાવ ચોક્કસ-ચોક્કસ ચાલો જઈ શ્રી કૃષ્ણ.